હા મિત્રો અવાજ આવે છે.
હા મિત્ર શું કરે છે?
કઈ નહી મિત્ર હવે એક્ઝામ આવી છે એની તૈયારી કરું છું મિત્ર તમે પણ તૈયારી કરતા હશો ને મિત્ર.
હા મિત્ર હું પણ ઘણી તૈયારી કરું છું.
તો મિત્ર આજે આપણે એક એવો ટોપિક લઈએ છીએ એટલે કે જે આપણને આ ભવિષ્યમાં અને આપણને એક્ઝામમાં પણ આપણને ખૂબ જ ઉપયોગી એવો છે મિત્ર.
હા મિત્ર તું શું કેવા માગે છે હું મારા ખ્યાલથી હું તને રજૂઆત કરું છું. ખરેખર મને મારા ખ્યાલથી મને એવું લાગે છે કે તો હું ભારત એક ખેતી પ્રધાન દેશ છે એવું એના વિશે ત પણ મને જે આપણને ભવિષ્યમાં કામ લાગી શકે એના વિશે તું કદાચ મને જાણ કરવા માંગતો હશે એવું મને લાગે છે.
તે મનની વાત જાણી લીધી. હા મિત્ર તમેં અમને જણાવજો ને. હા મિત્ર જણાવજો ને અમને. થોડી ખેતી વિશે.
હા મિત્ર તમે જે ખેતી વિશે માહિતી માંગો છો તે પ્રમાણે હું પણ તમને કેવા માંગુ છું કે ખે ભારતે ખેતી પ્રધાન દેશ જે પેલાના સમયમાં જયારે રાજા રાજવાડાઓ હતા ત્યારે ઘણું મેષ લૂગ્રાવ માં હોતા હતા. પરંતુ તે સમય થી લઈને આજ અબાણાના સમય સુધી જે ભારતમાં ખેતીથી ચાલુ થા ચાલતો આવ્યો છે અહ જેમ મોટા રજવાડા મહારજવાડા જેઓ હતા તેઓ પોત પોતાના વખારો ભરતા અને પોતાના લોકોને હિતના માટે તેઓ ઘણું જ રાખી મૂકલા જેમ કે પોત પોતાના વખારો અહ પોત મોટી મોટી વખારો ભરતા આપડી જેમ કેહેવાય છે કેટલીક નાની નાની બિલ્ડંગો એને પણ મોટી મો ટ બિલ જયાર દુકાળ ના સમય આવે ત્યારે એ અહ જયારે ખેતીનો પાક જ્યાર ને જમવા આવતો હોય છે ત્યારે ઘણો એ વસૂલ કરીને પરંતુ એ લોકો જયારે રાજા રજવાડા વસૂલ કરતા, તે ખેતી એ લોકોના માટે જેમ કે, દુષ્કાળ પડ જ્યારે પણ એ રાજાઓ પોતાનો એ ભરેલો સામાન કે પોતાનો અનાજ છે એ લોકોને આપતાને. પહેલા ના સ સમયમાં ભારતે સોને કે સોને કી ચિડિયા કહેવાતો તું. એ કારણ કે કારણ કે ભારત દેશમાં એ તમામ પ્રકારના પાકો થતા હતા. મગફળી હોય, કે પછી ડાંગર હોય, કે પછી પણ વસ્તુ શેરડી હોય કે હમણાં ના સમયમાં પણ શેરડી, મગફળી જુવાર પ હમણાં પણ લોકો ઘણું જ ઉત્પન્ન કરતા હોય છે. કેમ કે ભારત દેશ ખાલી એ ખેડૂતો દ્વારા ચાલતો દેશ હે. જો ખેડૂતો ખેતી કરવામાં પોતાનો અહ સહભાગ્ય ન આપે તો કદાચ મને એવું લાગે છે ત્યાં સુધી તો જે શહેરી વિસ્તારમાં વસતા લોકો છે, એમની હાલત ખરાબ થઈ જાય, કેમ કે જે શહેરી લોકો છે એ લોકો પૈસા તો કમાવે છે, પરંતુ જે એ લોકો ખરેખર ચોખાની જરૂરિયાતો હોય કે પછી કઈ પણ વસ્તુની જરૂરિયાત હોય તો એ લોકો ડાયરેક્ટ ખરીદને લાવતા હોય છે પરંતુ જ્યારે ખેડૂત વેચવા જાય છે પોતાનું ધન વેચવા જાય છે ત્યારે ખેડૂતને ઘણો ઓછો એ આપવામાં આવે છે કે પોતા પોતાનું એને ઘણો જ ઓછો ભાવતી આપવામાં આવે છે અને અને એનો પોલિસ કરીને વધારે ભાવમાં વેચવામાં આવે છે. ખેડૂત માત્ર એ મહેનતી જ નથી પરંતુ એ આગડું ભવિષ્ય છે હમણાં ગામના વિસ્તારમાં જ. જોઈએ તો ચોમાસા દરમિયાન ખેડૂત કેટલું મહેનત કરે છે જો એક વખત બેસી ને વિચાર કરવામાં આવે કે ખેડૂત ઘણું કેટલું મહેનત કરે છે તો એ આપણે જાણી શકાય કે એને સૌપથમ તો જમીન તળવાની હોય. પછી અ એમાં તરું નાખવાનું તરું નાખીને પછી તરું જયારે મોટું થાય એની કા ખનીજો ચકલા ના ખાય આવીને ખાઈ જાય કે પછી મરઘા ના આવીને ખાઈ જાય એ ઘણી અ કાળજી રાખવા ની હોય છે. જયારે તરું મોટું થાય છે ત્યારે એને પાછું ઉખેડીને કાદવમાં રોવાનું છે અને કાદવમાં રોપવાનું હોય છે ત્યારે અ સવારથી માંડીને સાંજ દી કોઈ વ્યક્તિ કે કોઈ માણસ કાદવમાં રહેતો એના પગ સાંજના સાંજ ના સમય જોવા જેવા સાંજ ના સમય જોવાવા જોવા જેવાનું છે કેમકે એ સાંજના એટલે જયારે જોવા છે ત્યારે ઘણું જ ખુબ જ એવું લાગે છે કે કાલથી મારે નથી કામ કરું પર ખેડૂત એટલો બધો મહેનત કરે છે કે આપણે કોઈ વિચારી ન શકીએ પછીથી એને એમાં જારે રોપણી કરવામાં આવે છે ત્યારે એ કાદવ પણ હોય છે હળથી ખેડૂત કાદો પાડે છે એની મહેનત જો પરસેવ ન પાડી શકે તો કોઈ વસ્તુ એ પ્રાપ્ત ન કરી શકે મિત્ર કેમકે જો એવું જ ન હોય તો કોઈને એ જે શહેર વિસ્તાર પછી એ લોકો ખાવાનું ના મળે પરંતુ ખેડૂત મહેનત કરે છે અને એને ખાવાનું મળે છે છે જેમ કે પછીથી એ જયારે ધાન પાકતું થાય છે ત્યારેજું એને કાપણી કરીને એની જોડણી જોડણી કરીને વ્યવસ્થિત આખું વ્યવસ્થિત ભાત કરીને એ લોકો જયારે આપણને એટલે શહેરી વિસ્તારમાં વેચવા મૂકે છે ત્યારે ઘણો એનો ભાવ ઓછો મૂકે છે પરંતુ ભારતમાં એ ખેતીનો ખુબ જ મહત્વ તુ આજે છે તારે શું કહેવાનું છે મિત્રો
તદ્દન સાચી છે કારણ કે આજે આપણે જોવા જઈએ તો જે આપણા જે ખેડૂત મિત્રોને ખૂબ જ ખૂબ જ એટલું ખૂબ જ એ લોકોને એટલું નુકસાન છે કે બહુ જ નુકસાન કારણ કે જે પણ એ લોકો જે ધાન્ય અનાજ જે પણ ફળફળાદિ પકાવે એને બજારમાં વેચવા લઈ જાય તો ખૂબ જ એને ઓછા પૈસા આપે પરંતુ એજ એજ જે ફ્રૂટસને જે અનાજ હોય એ જે વેપારીઓ લઈ જાય અને એ વેપારીઓ અન્ય અન્ય જગ્યાએ ગામ એટલે કે સિટીમાં આપેવી છે તો એ લોકોનો ઘણો બધો નફ નફો થાય છે અને એ લોકોને એ લોકોને એટલું નુકસાન થાય છે ખેડૂત મિત્રોને કે બહુ જ નુકસાન થાય છે કોઈ વાર વધારે વરસાદ પે તો ખેતીનો પાક નાશ પામે છે જેથી કરીને એ લોકોને ખુબ જ નુકસાન થાય છે પરંતુ એ લોકોને સરકાર કોઈક વાર એ લોકોને એનું વળતર આપ્યું છે પરંતુ કેટલીક વાર એ લોકોને વળતર પણ નથી મળતું કારણ કે એ લોકો એ કો અભ્યાસ અભ્યાસ એટલે કે એ લોકો વધુ જાણતા નથી એ લોકોને વધુ માર્ગદર્શન મળતું નથી જેથી કારણે એ લોકોને ખુબ જ ગણી તકલીફ થાય છે પરંતુ પરંતુ આપણે બધાએ શ્રમિકોને અને આપણા ખેડૂતોને ખુબ જ માન આપવું જોઈએ એ લોકોને યોગ્ય યોગ્ય પાકનો નફો મળે એવી આપણે બધાએ એવી આપણે બધાએ એ લોકોની કાળજી રાખવી જોઈએ તો શું મિત્રો તમે પણ ખેડૂતો વિશે બુ એ લોકોને માન આપવું જોઈએ ઓકે
હા મિત્ર તમે કહ્યું તે પ્રમાણે જો આપણે ખેડૂતોને જ માન ના આપીએ તો પછી જીવન છેૈલે કઈ રીતે ચાલશે એ ખુબ જ મહત્વનો મહત્વનો પ્રશ્ન છે કેમ કે જો મિત્ર એમાં આવ જો આપણે આપણે મને એવું લાગુ છે કે આ બધા ખેડૂતોના જ બાળકો છે હુ ખેડૂતોના બાળકો છે ત્યારે મને તો ગર્વ થાય છે કે હું એક ખેડૂત પુત્ર તરીકે જાણી કેવા જો તને પણ ગર્વ થતો હશે એવું મને લાગતું હશે પરંતુ હુ તો ઘ ઘણું જ ગર્વને લાગીને અનુભવું છું કેમ કે મારો જન્મ ખેડૂત ઘરમાં થયો છે જો મારો ઘરમાં મોટા ઘરમાં થયોત તો મને ખેડૂત કઈ રીતે ધાન પકવે છે એ કઈ રીતે મહેનત કરે છે. ને પોતે પોતે કમાવે છે પોતે તો રાખતો જ હોય છે પણ સાથે સાથે અહ બીજાને બીજાને પણ આપતો હોય છે એ દાન ધર્મની ભાવના એ માન મને ખૂબ જ આનંદની લાગણી અનુ છે કેમ કે જો દાન ધર્મ મીન્સ એના એનું વળતર એને ચૂકવવામાં આવે છે પરંતુ એ મહેનતના બદલામાં જેટલું વળતર એને ચૂકવવામાં આવતું નથી પરંતુ અડધું આપણે ગણીએ તો દાન ધર્મ જ કહેવાય કેમ જો એક ખેડૂત ધાન ન પકવે તો પછી જીવનશૈલીમાં કઈ જ મજા નથી કેમકે જે સ્ટોકમાં કઈ પણ વસ્તુ અહ હોએ એ નવી વસ્તુ ખાવામાં કઈ મજા જ અલગ હોય છે અને જૂની વસ્તુ ખાવામાં કઈ મજા જ અલગ હોય છે. જે ખેતરોમાં જે પકવે છે ખેડૂત એ જયારે ઘરમાં લાવીને મૂકે છે ત્યારે જે જૂનું ભાત હોય છે એ લોકો અહ જઈને અહ જે મિલમાં જઈને પોતા એ ભાત લઈને જાય છે ત્યારે એના એના બદલામાં એને અહ ચોખા આપવામાં આવે છે પરંતુ જે જૂનો હોય છે એમાં ચિકાસ ઓછી થાય છે જેના કારણે આપણે ખા ખાવામાં અને જયારે જમવાનું બનાવે છે ત્યારે એમાં તકલીફ પડતી થી ને શાંત અને શાંતિથી અને વ્યવસ્થિત રે બફાઈ જાય છે જયારે નવું ભાત હોય છે એમાં ચિકાસ વધારે હોવાના કારણે એમાં ખૂબ જ હમ્મ ચિકાસ વધારે હોવાને અને જમાનું બનાવવા તકલીફ પડે રોટલી ભાંગી જતી હોય છે અને બરાબર અ જે આપણે લોટ બાંધતા હોય છે લોટ બરાબર બાંધાતો નથી એ મહત્વની વસ્તુ વસ્તુ છે મિત્ર. કેમ કે ભારત એ માત્ર બીજી ઔદ્યોગિક રીતે નહી પરંતુ જે ખેતીનો ઉપયોગ કરે છે એના દ્વારા ભારત આગળ ચાલી રહ્યું છે. જો મિત્ર
તમારી વાત તદન સાચી છે કારણ કે તમે અમને એટલુ મહત્વનું જે પણ જે મુદ્દાઓ કહ્યા એના વિશે મને ખુબ જ ગર્વ થાય છે અને તમે એક સાચા ખેડૂતના પુત્ર છો એવું પણ મને એવું પણ મને લાગ્યું કારણ કે તમે ખેતી વિશે આટલુ ડિટેલમાં એટલે એની વિશે આટલી માહિતી હોય તો તમે એક સાચા ખેડૂતના પુત્રો છો એવું મને લાગ્યું મિત્ર તો મિત્રો તમે અમને જે આટલો કિંમતી સમય આપ્યો સોના કરતા પણ